હલો
હેલો, હા કેમ છો?
મજા મા, તમે કેમ
હું પણ મજામાં છું.
મારું વોઈસ ક્લિયર છે?
હા હા ક્લિયર છે, બોલો બીજું શું ચાલી રહ્યું છે?
હમ્મ, હબે તો કાઈ નહી. પ્રેમનો મને ગામના બહુ યાદ આવી ગયો છે.
અચ્છા, અ તો તારી નજરમાં તારું ગામ શું ખાસ બતાવે છે.
મારે માટે તો ગામ દુનિયાનું સૌથી સુંદર સ છે તેની શાંતિ હરિયાલી અને લોકોનો પ્રેમ- મને ખુબ મને છે.
તને ગામની સવાર કેવી લાગે-
હમ સવાર તો મને ગામ ન ફવ છે. સુંદર લાગે અને ઠંડી ઠંડી હવા હોય ચાલે અને- પેલા કિરણોથી શરઆત હોય બહ સરસ લાગે-
શું ત્યાં ઘણા ઝાડ અને ખેતો છે.
હ હા હા હા અમારા ગામમાં મોટા મોટા ખેતો છે. અને વરસાદ પછી બધુ હરિયાળુ થાય જાય છે અને ખુબ સુંદર લાગે છે.
હા લો અ લોકો એકબીજા સાથે કેવી રીતે રહે છે, અંહીયા?
બધા પ્રેમથી રહે છે, કોઈ પણ મુશ્કેલી આવે તો બધા- અ એકબીજાને મદદ કરે છે.
આ વાત તો મને ગામની ખુબ ગમે છે, શહેરમાં તો લોકો પાસે એકબીજા માટે સમય પણ નથી હો હોતો.
બિલકુલ ગામમાં- સંબંધો પેસા- કરતા પણ વધું કીમતી હોય છે.
હા તારા ગામમાં કઈ કઈ જગ્યા એ જોવાની લાયક છે.
અમારા અમારા ગામમાં તો મંદિર મોટ તલાબ અને ગામનો ચોક ખુબ પ્રસિદ્ધ છે. સાંજે લોકો એ બેસીને વાત કરે છે.
અચ્છા બાળકો શું કરે છે ફ્રી ટાઈમમાં ત્યાં?
અં બાળકો ત્યાં ક્રિકેટ કબડ્ડી ખોખો અને- અમ બીજા કોઈ- ગેમ રમતો હોય અને- બધા સારા બધા છોકરા ગેમ રમતા હોય-
વાહ આ તો ખુબ સારી વાત છે.
હા એટલે બાળકો- તંદુરસ્ત પણ રહે છે, અને મજા પણ કરે છે. હાલો હલો હલો